હલો અ આવે છે અવાજ?
હા હા આવે છે બોલો બોલો.
કેમ છો? મજા
હા મજામાં તમે કેમ છો?
બસ અમે પણ મજામાં.
કેવું તબિયત પાણી બધું મજામા? ઠીકઠાક ને?
હા બધું ઠીક છે.
સરસ બોલો બોલો કેમ યાદ કર્યા આજે?
ના હમણાં એ જ બેઠી હતી તો વિચારતી હતી કે આજકાલ ઘણા યુવાનોને એ પ્રશ્નો હોય છે કે અમારી પાસે ડિગ્રી છે છતાં પણ અમને નોકરી નથી મળતી. તો એ તો ડિગ્રી વધારે મહત્ત્વની છે કે કૌશલ્ય કારણ કે આજકાલ મોટાભાગના યુવાનો આપણે જોઈએ છે કે એમની પાસે ડિગ્રી હોવા છતાં પણ એમને યોગ્ય નોકરી નથી મળી રહી અને એમણે બીજા કોઈક કામ કરવા પડે છે.
હા એ તો સાચી જ વાત છે અને કેટલાક લોકો એમ માન તા પણ હોય છે કે સાચી સફળતા માટે કૌશલ્ય વધુ જ જરૂરી છે. પણ હકીકતમાં તો બંને વચ્ચેનો સંબંધ સમજવો ખૂબ જરૂરી છે આપણા માટે.
અને આજના સમયમાં તો શિક્ષણ અને કારકિર્દી બંને બંનેવનું જ મહત્ત્વ તો વધી ગયું છે. ઘણી વાર મેં કીધું એમ પ્રશ્ન થાય કે ડિગ્રી કે કૌશલ્ય કયું વધારે મહત્ત્વનું? અને તમે કીધું એમ કેટલાક લોકો તો માને જ છે કે ડિગ્રી સફ સફળતાની સાચી ચાવી છે. પરંતુ જ્યારે કેટલાક લોકો માને છે કે કૌશલ્ય વગર ડિગ્રીનું મૂલ્ય ઓછું છે અને હું મારું પણ માનવું એવું જ છે કે ડિગ્રી સાથે સાથે તમારે અંદર કૌશલ્યો હોય તો એ તમારી ડિગ્રીને એક વધારે મજબૂત બનાવી શક શકે છે ફક્ત ડિગ્રી હોવાથી તમે સફળતા નથી પ્રાપ્ત કરી શકતા પરંતુ જો ડિગ્રી સાથે સાથે તમારામાં કૌશલ્ય હશે અ સારા તો એ તમને સફળતાની સીડી ઉપર સારી રીતે પહોંચવામાં મદદ કરશે અને ડિગ્રીનો દરવાજો ખુલી શકે છે. પણ સ પરંતુ સફળતા સુધી પહોંચાડવાનું કામ કૌશલ્ય જ કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. આન ડિગ્રી કરીએ તો એ કોઈ આમ શૈક્ષણિક અભ્યાસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોવાનો પુરાવો છે. ડિગ્રી આપણને આમ વિષયનું મુ મૂળભૂત જ્ઞાન આપતું હોય છે. નોકરી માટે લાયકાત આપતી હોય છે. ઉચ્ચ અભ્યાસનો માં માર્ગ ખોલતી હોય છે અને વિશ્વસનીયતા વધારતી હોય છે આપણામાં. અને એની સામે આપડે કૌશલ્ય જોઈએ તો કૌશલ્ય એટલે કોઈ કામ અસરકારક રીતે કરવાની આવડત જેમ કે આપડે કોમ્યુનિકેશન સ્કીલ લઈ લો પછી લીડરશીપ લઈ લો કોમ્પ્યુટર સ્કીલસ લઈ લો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન આપડણે જે રીતે લઈએ એ લઈ લો અને ટીમમાં કામ કરવાની છે ક્ષમતા એટલે આવી ઘણી બધી કૌશલ્યની રીતો હોય છે જે આપડે આગળ જીવનમાં કામ લાગતી હોય છે
એ તો સાચી વાત છે અને એનો મતલબ એવો બી નથી થતો કે તમારી પાસે કૌશલ્ય છે તો ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી ડિગ્રી પણ એટલી જ જરૂરીની છે કારણ કે ઘણી સરકારી અને ખાનગી નોકરીઓમાં પણ ડિગ્રી જરૂરી હોય છે અને એ આપણા એક જ્ઞાનનો આધાર છે ડિગ્રી દ્વારા વિષયનું મૂળભૂત જ્ઞાન મળતું હોય છે આપણને અને ડિગ્રીથી વ્યક્તિની શૈક્ષણિક લાયકાત સાબિત થાય છે પરંતુ કૌશલ્યનું પણ એની સાથે સાથે તે એટલું જ મહત્ત્વ છે કારણ કે એનાથી આપણી કામ કરવાની ક્ષમતાને ખબર પડતી હોય છે કં કંપનીઓ એવા જ લોકોને પસંદ કરે છે જે સારી રીતે કામ કરી શકે અને બદલાતા સમય સાથે આગળ વધવું પણ ખૂબ જરૂરી છે કારણ કે નવી ટેકનોલોજી તમે કીધું એમ શીખવાની ક્ષમતા ખૂબ જરૂરી છે આજ કોમ્પ્યુટર સ્કિલ્સ છે
હા
હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે તો એ પણ ઘણી બધી એવી કૌશલ્ય છે જે આપણે શીખવું જોઈએ અને આપણામાં આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનો પણ વિકાસ થાય છે સારા કૌશલ્ય થી ઇન્ટરવ્યૂ પ્રેઝન્ટેશન અને એ ટીમવર્કમાં આપણને સફળતા મળે છે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ કૌશલ્ય ખૂબ મહત્ત્વનું છે
હમ્મ
ફક્ત કશે સરકારી અને ખાનગી નોકરી કરવા માટે તો કૌશલ્ય જરૂરી છે જ પરંતુ જો પોતાનો કોઈ આપણે ઉદ્યોગ ચાલુ કરવો હોય તો એના માટે પણ કૌશલ્ય ખૂબ જરૂરી છે
હા તો સાચી વાત કીધી અને સારી કૌશલ્ય ધરાવતી વ્યક્તિ એમ પોતાના વ્યવસાય પણ શરૂ કરી શકે છે અને આજના યુગમાં તો કંપનીઓ વધારે માર્કશીટ નહી જોતી તમારામાં કઈ આવડત છે તમને શું આવડે છે એના પર તેઓ વધારે ફોકસ કરતા હોય છે અને તેઓ મોસ્ટલી એ જ તપાસતા હોય છે કે તમે સમસ્યા નો ઉકેલ કેવી રીતે લાવો છો ટીમમાં કેવી રીતે કામ કરો છો નવી વસ્તુ શીખવાની તૈયારી કેટલી કરો છો અને તમારી જે કોમ્બિનેશન કરવાની રીત છે એ કેવી છે અને આથી સ્પષ્ટ થતું હોય છે કે કૌશલ્ય નું મહત્વ પણ ઘણું સતત વધી રહ્યું છે
હા એ તો તમે સાચી વાત કીધી અને ઘણા એવા લોકો છે જે ડિગ્રી વગર પણ સફળ થાય છે જેમ કે ઘણા ઉદ્યોગહ સાહસિકો છે અને કલાકારો છે જે પોતાના કૌશલ્ય ના આધારે સફળતા મેળવી છે આ દર્શાવે છે કે કૌશલ્ય પણ સ સફળતાનો મહત્ત્વનો આધાર છે પરંતુ ફક્ત કૌશલ્યો પૂરતું નથી ડૉક્ટર એન્જિનિયર વકીલ શિક્ષક જેવા ઘણા વ્યવસાયોમાં ડિગ્રી જરૂરી છે એટલે ઘણા ક્ષેત્રોમાં ડિગ્રી અને કૌશલ્ય બનને જરૂરી છે
હા એ તો સાચી વાત છે અને કેટલાક લોકો આમ પોતાની પ્રતિભા મહેનત અને કૌશલ્યને આધારે મોટી સફળતા મેળવતા હોય છે પણ તેનો અર્થ એવો નથી કે શિક્ષણ જરૂરી નથી દરેક વ્યક્તિ એમ પોતાના ક્ષે અ ક્ષેત્ર પ્રમાણે યોગ્ય શિક્ષણ અને જરૂરી કૌશલ્ય બંને મેળવાનો પ્રયત્ન એમને કરવો જોઈએ
હા એ તો ત મેં ખૂબ સાચી વાત કીધી અને શ્રેષ્ઠ વિકલ્પ તો એ જ છે આજના યુવાનો માટે કે તમે ડિગ્રી માટે તો મહેનત કરો જ પણ તમારા કૌશલ્ય પાછળ પણ એટલું જ કામ કરો. જેથી તમારું જ્ઞાન પણ વધે અને કૌશલ્ય તે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ તમને મદદ કરે છે. અને બંનેનું સંયોજન વ્યક્તિને વધુ સફળ બનાવે છે.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થી તરીકે પણ આપડે માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહી પરંતુ સમજવા માટે પણ ભનવું જોઈએ. નવી ભાષા, કોમ્પ્યુટર, પ્રેઝન્ટેશન અને વાત કરવાની છે એવી કુશળતાઓ વિકસાવવી જોઈએ. પુસ્તક જ્ઞાન સાથે વ્યવહારિક અનુભવ પણ આપણે મેળવવો જોઈએ.
સાચી વાત છે, અને તમે ડિગ્રી મેળવવા માટે કોલેજમાં જશો કોલેજમાં કે કશે પણ શાળામાં જાવં તો તમને નવા લોકોને મળવાનો મોકો મળે છે. તમે ઘણા એવા તમારા શિક્ષકો સાથે તમારી વાતચીત કરવા મોકો મળે છે. તો એનાથી પણ તમને ઘણા એવા અનુભવો થતા હોય છે. જે તમને આગળ જઈને ખુબ જ કામ લાગે છે. હવે તમે કીધું એમ કે કોલેજમાં હવે આપણે જાણીએ છીએ કે પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. તો એ પ્રેઝન્ટેશન સ્કિલ્સ તમારી અંદર આવે છે. બીજા સાથે વાતચીત કરવાની કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી સારી થાય છે, એટલે ડિગ્રી પણ એટલી જ જરૂરી છે અને એની સાથે સાથે કૌશલ્ય પણ જરૂરી છે.
હા, એ તો સાચી વાત છે. એટલે ડિગ્રી અને કૌશલ્યને આપણે આમ વિરોધી તો માનવું યોગ્ય નથી. ડિગ્રી આપડ દરવાજા ખોલતી હોય છે કે તમે આગળ જતા શું ફરી શકો શું નહી અને કૌશલ્ય તે દરવાજા ની અંદર ની સફ સફળતાપૂર્વક આગળ વધવામાં મદદ કરતું હોય છે તમને જો એ વિષય ને લઈને સારું એવું જ્ઞાન હોય તો એ તમને આગળ સફળ બનાવી શક શકતી હોય છે. એક મજબૂત કાર કારકિર્દી માટે કરિયર માટે તો બંને જરૂરી જ છે.
અને મારા મતે તો આજના સમયમાં કૌશલ્યનું મહત્ત્વ થોડું વધારે છે કારણ કે એ તમે કીધું એમ ડિગ્રી એ નોકરીનો દરવાજો ખોલે છે પરંતુ સારી કામગીરી અને લાંબા સમયની સફળતા કૌશલ્યથી જ મળે છે. તેમ છતાં શ્રેષ્ઠ સફળતા માટે ડિગ્રી અને કૌશલ્ય બંનેવ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે ડિગ્રી આપણને ઓળખ આપવી હોય છે. કૌશલ કૌશલ્ય આપણને આમ તક નો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવતી હોય છે. અને સતત સતત શીખવાની ભાવના આપણને લાંબા સમય સુધી આમ સફળ પણ રાખે હોય છે.
સાચી વાત છે અને જે વ્યક્તિ સતત શીખે છે પોતાની કુશળતાઓ વિકસાવે છે, મહેનત કરે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે.
હા એ તો સાચી વાત કીધી તમે. બંનેનું આપડે જો તુલન જાળવીએ તો આપણે જીવનમાં ઘણા આગળ વધી શકીએ છીએ. ડિગ્રી આમ જ્ઞાનનો પાયો છે, જયારે કૌશલ્ય તે જ્ઞાનને જીવનમાં ઉપયોગી કેવી રીતે બનાવવું? એ છે.
સાચી વાત છે ને આજકાલ તો આપણે જાણીએ છીએ કે ડિગ્રી મેળવવું એટલું અઘરું નથી હવે તો ડિગ્રી આપણે ઘણા તૈયાર અમુક પૈસા આપીને પણ મળી જતી હોય છે એટલે ડિગ્રી સાથે સાથે જો કૌશલ્ય પણ હોય તો એ ડિગ્રીને વધુ મજબૂત બનાવતી હોય છે કૌશલ્ય.
હા એ તો સાચી વાત છે. ભણતર અને આવડત નું સંતુલન જ આમ ઉજ્જવળ ભવિષ્યની એક સાચી ચાવી છે આપડે કહી શકીએ.
હા એ તો છ ને. ડિગ્રી અને કૌશલ્ય બંનેનું પોતાનું મહત્વનું મહત્ત્વ છે.
હા એ તો તમે સાચું કીધું. ડિગ્રી દ્વારા આપડે વિષય ની આમ પાયાની સમજ મળી શકતી હોય છે. કોઈ એક જ વિષયમાં તમે સારી રીતે જ્ઞાન મેળવી શકો છો અને ઘણું ડીપલી પણ એ વસ્તુ સમજી શકો છો.
હા એ તો સાચી વાત છે અને જ્ઞાન મેળવવું જરૂરી છે પરંતુ તેનું યોગ્ય ઉપયોગ કરવો વ એનાથી વધારે જરૂરી છે.
હા એ તો સાચી વાત છે. પન સારી શૈક્ષણિક લાગતી લાયકાત વ્ય ક્તિ ને ઘણી તકો અપાવતી હોય છે જીવનમાં.
હા એ તો સાચી વાત છે ને સાચી સફળતા તો ત્યારે જ મળે છે જ્યારે શિક્ષણ અને કૌશલ્ય સાથે મળીને કામ કરે.
હા એ તો સાચી વાત કીધી તમે. વાંધો નહી સારું સારું ચલો હા.